હલો.
હા અવાજ આવે છે.
હા મિત્રો અવાજ આવતો છે.
હા હા.
હા શું કરી રહ્યા છો?
કઈ નહી બસ આરામમાં, તમે?
હમ ન હું પણ આ એમ જ બેઠો હતો. તો કઈન કરી જોમ તારા પર શું કરે તે. હાલચાલ થોડો પૂસી જોમ.
હા મિત્ર.
તો મિત્ર કઈ કામમાં છો કે પછી એમ જ.
ના ના બફ્રીજ શું બેઠો છું.
હમ હમ તો તમારે પાસે ત હસો સ હ હું એક વિષય પર થોડી ઘણી ચર્ચા કરવા માંગુ છું.
હા ચોક્કસ.
તો જે હું ચર્ચા કરવાનો છું. અ વિષય છે એનું નામ છે સરકારી યોજના. તો તમને થોડી બધ માહિતી નાખશે આપશો?
હેલો આવાજ આવતો સે? હાલો.
હાલો.
હા મિત્ર અવાજ નથી આવતો હતો એટલે.
મારો અવાજ આવતો છે?
હલો અબજ કપા થ હશે એટલે.
હા મારો અવાજ ખપતો છે તમારો અવાજ તો બરાબર આવતો છે.
હા તમારે ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હશે એટલે.
હા અમણા અવાજ આવતો છે?
હા અમને આવતો છે.
હા તો તમે શું થોડી ઘણી માહિતી મને આપશો? સરકારી યોજનાઓ વિશે.
હા મિત્ર તમે કીધું કે સરકારી યોજના વિશે માહિતી આપવાને સરકાર માટે
હા મિત્ર, હા મિત્ર સરકાર ના લોકોને કલ્યાણ આપણે જવા જાય ને. તો કેટલાક. આજે સરકાર લોકો ના દ્વારા દ્વારા કેટલીક સગડો સારી બી થાય છે અને જરૂરિયાત થઈ બી. એને કેટલાક એવી અછત બી જોવા મળેશે. કેટલા વર્ષોથી સરકારે કાઢ્યા પરંતુ. જે વિકસિત થવા જોઈએ ને એ મને યોગ્ય નથી લાગતું. અન્ય દેશ ને તુડલા માલેને આપલા દેશને બીજા દેશ તો. કેટલો બધો ફરક જોવા મળે જેમ કે કેટલાક વૃદ્ધોને યોગ્ય સમયે એ લોકોને. એ લોકોના ઘ એ લોકોની વાર્ષાગત રીતે એ લોકોના પર ર વાલા છોડી દેતા હોય. અને એટલી બધી સગવડ મળવી જોઈએ છે વૃદ્ધાશ્રમમાં એવી બધી એ બી નથી મળતી ને. સરકારી યોજના ના લાભ એ લોકો એટલા બધા તો ગૈર ઉપયોગ કરતા હોય ને. તેથી આપણે સરકારી માટે યુવા પેઢીને એમા પાર્ટિસિપેટ કરવું એવું મારું કેહેવું સે. શું તમે સરકારી યોજનાના લાભ વિશે કંઈક જણાઈ શકશો.
હા મિત્ર. ચોક્કસ. તમે કહ્યું તેમ. સરકારે એમ જોવા જઈ તો વિકાસ એમ. હ ભારત દેશને વિકસાવવા માટે ઘણી બધી એવી યોજનાઓ બની. જેમાં જે લોકોને રહેવાના નથી. તો એ લોકો માટે આવાસ યોજના કે જે વિદ્યાર્થીઓ માટે કઈ પૈસા ના હોય તો એ લોકો માટે સ્કોલરશીપ તથા ખાવાના પૈસાઓ કરી આપે હ રહેેવાના પૈસાઓ કરી આપે ને બીજી વાત કોઈ અ. કોઈ જાહેર ભરતી પડતી હોય. તો અમુક કેટેગરી વાઈઝ એ લોકોને જો પૈસા ના ભરાતા હોય તો કોઈને ફ્રી ફોર્મ ભરવાનું હોય. કોઈને લિમિટેડ પૈસા ભરવાનું હોય. એવી જ રીતના સરકાર ખુબ જ એ અ ધ્યાન આપતું હોય છે. જેથી કરીને તમે કીધું તેમ. જે આપડી યુવા પેઢી છે મિત્ર એ. અ ખુબ જ આગળ જાય એના માટે આ સરકાર પગલા લે છે. ને મિત્ર તમને તો ખબર જ છે કે. કોલેજના વિદ્યાર્થીઓ હોય એ લોકો માટે દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવે છે તો. એટલે કે જે લોકો આર્થિક રીતે નબળા હોય એ લોકોને એમ સ્કોલરશીપ આપવામાં આવે છે. સવૃતિ તો એ ખુબ જ સારી વાત કહેવાય. ને મિત્ર તમને ખબર જ છે કે જે પછી થોડા ઘણા અ સુસવૃદ્ધિના પૈસા મળે. જેના થકી જે વિદ્યાર્થી છે એને જોઈતી વસ્તુઓ એ ખરીદીને પછી એનો અભ્યાસક્રમ આગળ પૂરો કરતો હોય છે. તો એ ખૂબ જ સારી વાત કહેવાય. કારણ કે તમને ખબર જ છે કે યોગ્ય સમય આપણને પૈસા પાંચસો કે હજાર રૂપિયા મળતા નથી. તો એના લીધે જે આપડું કઈ કાર્ય કરવાનું હોય ભણવાનું હોય એ સુ જતું હોય છે ટું એ પણન સારો આ. સરકારે એના વિષે હો. ખૂબ જ સારું વિચારે છે. ને અમુક તો એવી કોલેજ કે શાળાઓ હોય છે કે જ્યાં કોઈ ફી ભરવાની ને જે કે ગવર્મેન્ટ કોલેજો જેની અંદર અલગ અલગ એવી હા. ડિપાર્ટમન્ટસ વાઇસ બ્રાન્ચ વાઇસ એ લોકોકને ફી ભરવાની હોય પણ જે સરકાર છે. એ એમાં ફી ભરી એટલે કે સરકાર જથી ભરી આપતા હોય છે. ખાલી એમાં જે વિદ્યાર્થી હોય એને મેરિટમાં આવવું પડતું હોય છે. તો એ ખુબ જ સારી વાત કહેવાય જેથી કરીને આવનારા સમયમાં જે વિદ્યાર્થી છે જે પછી યુવા પેઢી છે એ આગળ નીકળ છે. ને બીજી આપડી વાત કરીએ તો અમુક એવી મહિલાઓને સચનાઓ આપવામાં આવે છે જેમાં એ લોકો ને અલગ અલગ એવી સહાય આપવામાં આવે છે. હ અને બીજી વાત કરીએ આપણે ખેતીમાં ખેતીમાં પણ કિસાનોને કે બી એટલી બધી સબસિડી આપવામાં આવે છે કોઈ અ ખેતી માટેનું જેમ કે ટ્રેક્ટર ને એવું બધું ખરીદે કે પછી ખેતી ના ઉજારો ખરીદે તો એના માટે સબસિડી સરકાર આપતી હોય છે. તો એ પણ સારી વાત કેહેવાય મિત્ર. ને અ કોઈ અ અસ કે કોઈ અ દુર્ઘટના દરમિયાન કે પછી કોઈ ઋતુમાં પાક ના થાય તો ખ ખેડૂતે ને એ માટે પાક નુક્સાન એમ કરીને થોડા ઘના પૈસાની સહાય પણ સરકાર આપે છે. જેતી કરીને આવનારા સમયમાં પછી જે ખેડૂત છે તે સારી રીતે આજ ખેતી કરી શકે. તમને મિત્ર ખબર હ હશે કે હાલના સમયમાં તો કંઈ ખરીદવાનું હોય તો પણ ખેડૂતો માટે કેટલી બધી સહાય આપી છે જેમ કે ટટેક્ટર ખરીદી વાળનું હોય તે તો આપે જ પણ એ બીજ ખરીદવાનું હોય. કે કઈ કઠોળ લેવાનું હોય તો એના માટે પણ સરકાર સુવિધા આપ પછ તો એ ખુબ જ સારી વાત કેવાય ને મિત્રો તમને ખબર જ હશે કે અમુક લોકોને તો રાશન કાર્ડ ઉપરથી ખાવાનું પણ મફત આપે છે. તો એ પણ ખુબ જ સારી વાત ક મિત્રો તો આ વાતને આગળ લઈ જતા શું તમે થોડી ઘણી માહિતી મને બુ આપી શકશો?
હા મિત્ર ચોક્કસ તમે આ જણાવ્યું ને કેટલાક કાર્ડ પરથી બી આ રાશન મળ બે પ્રકારના કળ હોય એમાં એક એપીએલ બી એલ હોય એપીએલમાં લગભગ એ લોકો કરતા ઓછી જાત ના હોય એવું કહેવામાં આવે છે એમને બી પી એલ એટલે બિલો પ્રોવટી લને એવું કહેવાય. હું અભ્યાસ માં ભની ચુકેલા આપ એટલે ખબર એટ આ જે નીચા વર્ગ ના લોકોક હોય એ એ લોકો ને દર મહિને. આ અનાજ આપવામાં આવતું હોય છે એ સારી કેવાય યોજના. ને કીધું તમે આ ટોપિક પર ચર્ચા કરવા કીધી. સરકારી યોજના તો આ શિક્ષણમાં, ને કેમ તો વધારે ભાર આપવા જોઈએ. છોકરાઓને યોગ્ય સમયે એ લોકોની શિસ ઋતિ જમા થાય જેથી કરીને એ લોકોને કઈ અટકળ ના પડે કઈ ફીસ ભરવાવામાં કે વગેરે માં. તમે વાત કરી તેમ ખેડૂતોને અનેક પ્રકારની સહાય મળવા જોઈએ જેથી કરીને એજ આપલું જીવન એના પર જીવન ધરા રેખા રોકાયેલી હોય જેમ કે જેવી રીતે સ ઉદાહરણ તરીકે જેવી રીતે સૈનિક આપલી બોર્ડર પર રક્ષા કરે ને. તેજ રીતે ખેડૂતો બી એટલા તાપમાનમાં કે વર્ષા ઋતુ માં એ લોકો, પોતાના પોતાનું ખ્યાલ ના રાખતા સાથેતા એ લોકો એક ખેતી કરતા અને પાક ઉત્પાદન કરીને આ બધા લોકોને સગોટ પૂરી પાડતા હોય તો ત્યાં ખેડૂતનો એવી સરકારી યોજના મળતી હોય તો સર જ કેહેવાય, એ લોકોને યોગ્ય સમયમાં પાકમાં કઈ નુકસાન થાય તો એના પાછ કઈ ખર્ચો વગેરે એ સરકાર ચૂકવે છે એ સારી યોજના નો ઉપયોગ કેટલાક ખેડૂતોને એના નોલેજ નથી હોતી તેથી એ લોકોને. એમાં કઈ કરતા બી નથી. શું તમે કઈક જણાવ શકશો તમારા વિસ્તારમાં એવું કઈક ખેડૂતોને નુકસાન થયું અને તે યોજના, વિશે કઈ માહિતી કઈ બનેલા આપતા હોય એવું કઈક
હા મિત્ર. તમે કીધું એ બ સાચું છે અમારા બાજુ તો હમણાં. હાલના સમમયમાં એવી યોજનાઓ કોઈ આપે તો અમના તો બધા ભણેલા ગણેલા થઈ ગયા તો એ લોકો પછી, એનો અ કોઈ લાભ ઉઠાવાનો હોય તો ખાસ કરીને ઉઠાવી લેતા હોય છે. તમે જે તમારો કિંમતી સમય આપ્યો ને તમે થોડી ઘણી માહિતી આપી એ બદલ હું તમારો ખુબ ખુબ આભારી છું.
ધન્યવાદ આભાર.